હલો.
હલો.
હમ્મ, .
છૂટી ગયા બેસેલા છે, તમે પોચી ગયા?
આવી ગઈ ઘરે.
કિ ક્યાર ની?
હમ્મ.
ક્યારે આવેલા?
બે વાગે.
આવું જોઈએ ને.
પછી આવ્યો કંટાળો.
આજે તો આખો દિવસ છઠ્ઠામાં જો કેયડો. હમ્મ, શેફાલી હે સાતમા માં.
તે લોકો ગામમાં હતા?
હા, કામમાં હતા સ્કોલરશિપ વાળું કરતા હતા.
હજી એ લોકોનું બાકી?
હમ્મ, બાકી છે હજુ. અમુક-અમુકના બાકી છે તે કરતા હતા.
હા, તો આજે જમવા?
આજે તો દાળ-ભાત હતા, નાસ્તામાં સુખડી હતી મેં ને શેફાલી એ સુખડી ખાધી.
હમ્મ.
પછી વરચી પયડી.
પછી મૂકી રાખી થોડીક ને પછી બપોરે પાછી ખાદી દાળ-ભાત હતા આજે.
એટલે હું, આપણે નાસ્તો બી કરવાના અને જમવાના બી એમ કે?
નહી આજે સુખડી હતી એટલે શેફાલી કેય કે ચાલને આજે ચાખીએ એમ કે.
હમ્મ.
નાસ્તો ત ની બે વસ્તુ તે ની મજા આવે પછી.
તે જ ને હારુંની લાગે એમ.
હારું ની લાગી ને? એ કેવા લાગી મીઠું હતું કે ને એટલેને તો ફેવરેટ.
હમ્મ, એટલે એક જ મંગાવવાનું હતું એમ.
તેજ એને કીધું પણ પછી બે લી આવની એક બી ની એટલે હા એટલે નાસ્તા કરાતા જમવાનું એમ કે ને
મેળવી એકજ.
નાસ્તા એમ ક કે હા હા એને કીદું તું.
કોણ લયાવુ.
નીચેથી નીચેથી જતેલી છોકરીઓય.
એ તમે નઇ ગયેલા નીચે લેવા.
નીચે ને નીચે જ હુ તમે એમ. નીચેથી જાય પી એમ મતલબ કે છોકરીએ જ આવી પી એમ કાઢીને
નીચે હતા.
હા નીચે દીધા અમે કીધું કે હા અમે દેવા ગેલા કિધું મેં એને ઓછો ઓછો રાખજે જીણકા રાખજે એમ કીધું હોય. પછી દાળ ભાત ખાધા આપણે નાસ્તોની દાળ ભાત બેય કરીએ તો પછી હારું નહીં લાગે
હારુંની લાગે એમ
એક તા આપડું પાછું. એ લોકો બી કદાચ એક જ ટાઈમ કરે એવું છે.
એવું કે હા કેમ કે એમાં તો છે ને ટીચર લોકોને નહીં આવે એમ કે
નહી આવે.
પણ કેમ કે આપણે એ તો સ્ટુડન્ટને સારું જ આવે ટીચર લોકોને સારું નહીં આવે એમ કે
હમ કોઈ કિઘુ તને
મને મારે બેન કીધું.
હા ભલે એ ટીચર લોકને પણ એ એટલે ટીચર લોકોને હારે નહિ આવે ટીચરલોક કઈ ખાલી ચાખવાનુ જાવ એમ
હા એમ
પણ બધા જ મોટા ભાગેથી ટીચર લોકો ખાય
ખાય બધા જ એ લોકોની સ્કૂલમાં બી ખાય એમ કીધું પણ એમ એમ જોઈ ને તો એટલે પછી આપણેે જ પછી બંધ નહિ હોય બીજો લોકો તો હોય લોકો પણ લોકો પગાર નાલે એટલે એ લોકો ખાય તો કંઈ નહીં. પણ પછી આપડે વધારે ના કવાય એટલે સારું નહી લાગે બે ટાઈમ જમવાનું. એ લોકો વાસ સાફ કરો હા એક ટાઈમ ચાલેલેે કે આપડે ચાલ.
હમ હમ્મ. એટલે ટાઈમ ભી ખાસો થાય એમ બે વાગે
હ તો હ જમવાનો જ ટાઈમ થાય એટલે કાઈ નહી.
હમ્મ.
એવું લાગે ને તો આપણે કઈ નાસ્તો લઈવાનો નાસ્તા ના ટાઈમે એમ તો નહિ તો લાગે ભુખ પણ કોઈક દાડે લઈ આવવાનું એટલે આપડે સ્કુલ જવમા ડિસો છે તો બી ચાલે
તે છઠ્ઠા મા હું કરાયું.
છઠામાં જે પેલા ગેને તો શુવાચલ લેખન શુભ લેખન કરાયુ.
હા.
તે કરાવું અને પછી મેમે કીધું કે ઇંગ્લિશમાં ચલાવ છે એમ તો ઇંગ્લિશમાં પાઠ ચલાવો પાઠ ચલાવો પછી. તે વિજ્ઞાન કરાયુ વિજ્ઞાનના લેક્ચર તો તો વિજ્ઞાનમાં મે સવસ્તા હરવાળું લીધું લીઘું તે ઉછચીતા હરવાળું.
હા.
તોમે એમ એમ કે બેમ આવ ક્લાસમાં. ત્રીજું ચેપ્ટર પણ મેં તો હજુ તે ચલાવવા નેસંભાળ તો ખરી. તે મેં ક્યું કે ચાલ એ નહી ચલાવવું એમ પછી તમે ખાલી વિજ્ઞાન ની ચોપડી જ ખોઈલી એમ એટલે મે એમ આવ્યા પછી મેમ એમ કીધું કે છે ને એમ કે શેફાલી ભી એબી ચાલવતી કે શેફાલી સાથે મે ચાલાવતી એમ. પછી એને કીધું કે મેં મેં શેફાલી ને બી કીધું મને બી કીધું એણે બીજું ચેપ્ટર ચાલુ કરી લીધું એમ.
તો એના ક્લાસમાં બી કેને મારા ક્લાસમાં બી એવી એમ કીધું કે જ્યાંથી જે અટકે ને ત્યાંથી જ બીજા એ કન્ટિન્યુ કરવાનું એમ કે આગળ ન ચેપ્ટર નહી ચલાવવાનું એમ કે
હમ.
એવું કીધું. એટલે જ્યાંથી એને છોડેલું કે એના પછી મેં કન્ટિન્યુ કર્યું. તમારા પછીનું હા હા મેમ આવતા છે. હમ.
એ કંન્ટિન્યુ એમ.
હા એટલે તમે એમ કે જે પણ ક્લાસમાં થાય ને જે કોઈ બી તમે આવે એમ કે પણ જ્યાંથી વાક્ય હોય ને ત્યાંથી જ કન્ટિન્યુ કરવાનું એમ કે એટલે સોળાંગ ચેપ્ટર જ ચાલવા જોઈએ કે બીજું ચેપ્ટ ની ચાલુ કરવાનું
બી સેફાલીને બી એવજ કીધું એમ કે હ
તો તો આપણને લોચા પડ હૈ.
લો ચા મેં શેફાલી ને વાત કરી મેં કીધું આપણે તો તો બો લોચા પડહે. પર મેમ ની સમજે મેમ એમ કેય કે અમારે એમ કે ટીપીઓ આવે ને એમ કે તો પછી અમારે એ લોકોને કેવા પડે એમ એટલે તમે એમ કેવા અડધા અડધા ચેપ્ટર ચલાવે ને તેની ચાલે. એટલે એને બી પેલું ચેપ્ટર સાતમામાં એક પોઈન્ટ બે થી બાકી હતું એમ. તો મે મેમ એ આથી જ ચલાવા કીધું. બીજું ચેપ્ટર એને ચાલુ કરેલું હતું એમ હા કે બે પોઈન્ટ હા એક પોઈન્ટ બે વાે એટલે એક પોઈન્ટ એક જ ચાલેલવ તા પણ. એટલે ખાલી બે બીજું ચેપ્ટર ચલાવતી હતી ને તો એને ના પાડી એમ. ક કે કન્ટિન્યુ હોય ને ત્યાંથી જ લેવાનું એમકી તમારે અડધેથી નહીં લેવાનું એમ‌ કેય. એક ચેપ્ટર આખું કમ્પ્લીટ થઈ જાય પછી જ બીજું ચપ્ટર લેવાનું એમ એટલે ધારો કે તું એક પોઈન્ટ એક ચલાય આવી બરાબર પછી મેં બીજા લેક્ચરમાં બીજા સાયન્સ ના લેક્ચરમાં જ તો મારે બે પોઈન્ટ એક પોઈન્ટ બે થી જ ચલાવવાનું મેં બીજું ચેપ્ટર ચાલુ કરો ને તે ની એયું કેવાય.
એ એ પણ એવું એટલે છે ને એમાં એ લોચા થાય આપણેેને આપડણે ડિવાઈડ બી કરી દઈ કે તું આટલું એક પોઈન્ટ એક લેજે બે પોઈન્ટ મે એક પોઈન્ટ બે મે લેવા એમ પણ પછી પાછો શું થાય કે એ લોકો એ લોકો ની રીતે આપણને મોકલી આપે.
હા.
આપડણે ફ્રી બેહીએ ત્યારે તો ત્ય્યારે પછી આપણેે શું કરવાવાનું. આપડે એ મૂળ વાંચી ના આવતા એમ.
હા એજ તો વાંધો પડે કે આપડ પ્રિપરેશન કરવા આગર એટલે આપણે જેટલી પ્રિપરેશન કરી લ એટલ આપ એક લેકચરમાં કરાવી દઈએ બરાબર પછી આગળની પ્રિપરેશન ના સારું આપને ટાઈમ જોએ ને તો હવે એ લોકો ક બાય બાય. એ લોકો એમ કે કે તમે જે કરાવે તે પણ તમારે ફ્રી નહી બેવાનું એમ કે તમે રમત બીના મળેને કે બીજા ટીચરનું કરાવએ પણ તમારે ફ્રી નહીં બેહવાનુ એવું કીધું.
એેવું કિધુ આજે!
હા
કોણે?
ટીચરે
કયા?
મેં તને કેવા પછી.
મેક્સવાડા કે?
હમ-હમ પછી કેવા ને
હમ
અડવે ની કેવાય
એ તારા માં વે હના હારું અમારું એટલે એટલે મારી બેન હાથ બરાબર જ કરતી નહી હતી તે
હા એ
એટલે હા પછી મેં ઈંગ્લિશમાં ચેપ્ટર ચલાય્યું હ કે ઈંગ્લિશમાં ચેપ્ટર પછી સાયન્સમાં એમ કીધું એટલે પછી સાયન્સ મારે ખબર છે, ફ અધૂરુંછડયેલી વિજ્ઞાનની અદભુત દુનિયા તે મારા ચલાવવા પડ્યું હ તો હું તેમાં ત મને તો કઈ આવડે જ ની હું ચલાવું પછી મેં તો આગળનું થોડું કીધું ને ચેપ્ટર કોઇ દાડે વાંચુય જ ની પછી આપડે આપડે સેફાલી જેવા થોડા કે વાંચી બનાવી દઈએ પ્રિપરેશન તો કઈ કરેલ ની પછી મેં તો કરાઈ ગય થોડુંક જે આવડલું તે એટલેમાં પછી બ્રેક પડી ગયો પછી બ્રેક પયતો પછી મને તો આ જ તો હારી ની હતું એટલે મેં ચીક વાર હુય રેલી પછી બ્રેક પછી મને પાછી છઠ્ઠામાં જ મોકયલી જાગૃતિમાં મેમનો લેક્ચર હતો એટલે પછી ની વિજ્ઞાનનો લેક્ચર હતો પછી ઇંગ્લિશનો હતો. એટલે પછી મેં તો વિજ્ઞાનમાં પછી ગણિત કરાવી મુયકુ ગણિત માં પેટર્ન હતું ને પેલું ચેપ્ટર તે બી પા છું, એ લોકો ને પૂઈછું કે ક્યાં સુધી ચલાવેલું છે, તમારું એમ
એટલે મતલબમાં આપણેે બધી બૂક રાખવી પડે બધી બુકમાં કોને કેટલું કરાવ્યું તે એન્ડ ટાઈમ પર ટીક કરી જવા પડે કે આટલા સુધી અચ્છા ને પછી બધું વાંચીને આવવું પડે હા આવું તો આપડું મેક્સમાં બી થવાનું
તેજ તો એટલે આપણે જે ચેપ્ટર સેપરેટ કરલાં ને તે તો થવાનું જ નહીં એમ મેમ એમ ક કે ટીપીઓ આવે ને તો એ લોકો એમ કે એક જ મતલબ એ લોકો એવું જ કે કે આવું અર્ધું-અર્ધુ ની ચલાવનું એ લોકોને સળંગ જ જોઈ ને સળંગમાં થી પૂછે એમ
તો પછી મેં બીજું આ મારે એઠમાંમાં તો વાંધો નહીં આવરે કેમ કે આઠમામાં બીજું ચાલુ કરેલું છે. તો હવે મેં બીજું પતાવી દે મે લોકોનું કદચ પહેલું ચાલી ગયલું અહૅ હું
પૂછ લ જે
એટલે તે ત્યારે મેં એમને મેને એમ પૂછે મેમને કીધે કે મે બીજું ચેપ્ટર ચાલુ કર્યું છે એમ ત્યારે એને કઈ નઈ કીધું કે કઈ નઈ એમ
પણ આજે એને કીધું એટલે છે ને આજે કીધું હે કઈ તોજ એને કીધું ને
હમ
એવું તો પેલા લોકો છે ને હુંં સાતમાળા ને પૂછેલું ને તો એ લોકો એમ જ કેહેતા હતા ખબર એટલે તમેાલી ચેપ્ટર એક્સચેન્જ કર્યું ખબર કોુણા સંખ્યા ચાલી ગેલી અમકી દલ ખબર એ લોકોએ
એટલે મેં.
એ પણ સાતવે મને એમ બી. કીધેલું ને સાયન્સમાં બી ચાલે ગયેલું પેલું ચેપ્ટર વનસ્પતિ માં પોષણ વાળું.
તેની ખબર પણ મેથ્સમાં રોકી દેલું ને તો પછી એ લોકોને. અ નીચેથી મેં મેં કીધું કે એક પોઈન્ટ બેસી બાકી છે ચલાવવાનો. ને તે ચલાવો એમ સેફાલીને કીધું.
એક પોઈન્ટ બે માં સ્લાઈડ બતાવવાની છે.
નહી નહી સાયન્સમાં નહી નહી મેથ્સમાં.
એટલે સાયન્સ માટે મારે જ ચાલુ કરવા પડહે.
તે સાયન્સ ન બી એ લોકોને પાછું પૂછી લેવું પડહે કે ચાલી ગયેલું છે કે એમ.
હમ એટલે ચાલી ગયેલું હોય ને. તો મેં આપડે પછી એમાંથી અડધો અડધો પાક ભાગ કરીને છે ને. લખી દે હું એ ચેપ્ટર અને મેં મારી. તો પછી એમાં છે ને સ્લાઈડ બતાવાની છે તો સ્લાડ બતાવી દેવાય એટલે એ લોકોનો એક આપડો એક ભાગ બી. જ હ ને હા એમ. એવું લાગે તો ડીવાઈ થઈને ફોટા પાડી લે હું. માઇક્રોસ્કોપ હાથે હા. ને અ લખી દે હું એમ.
એક્લે એક લખાઈ બી જાય. મેં પેલા છોકરાને કીધું તો એણે એમ કીધું કે કબટમાં છે ને કબટ ની ચાવી નથી મળતી એમ કે. મેં કીધું તું કાલે ટીચર ને કેને કરી લાકજો.
તો કાલે આપણે માઇક્રોસ્કોપ. એટલે કાલે તમે બેની ગાડી છે એટલે કાલે મે દસ વાગે આવી દેવા. એટલે પછ. છે ને કોઈ આવેલું હશે ને તેને પૂછીને હાથે જ જઈને કઢાઈ લાવવા.
હમ તો ચાલે સવા દસે પુષ્પા ટીચર આવતા છે.
હમ.
હમ.
તો પછી હાથ પજ તો જાયને પડાવવું પડશે.
હ એ તો લખાતું જાઈને કઢાવવું પડે.
આવવાની બસ નઈ આવે.
નહી લેટ આવે આજે બી લેટ જ આવેલી સાડા દસે તો વરવા જ. જાઈ.
પેલી આવે.